હા હા
હા હા બસ મજામાં સંભળાય ને અવાજ આવે છે ને
હા હા આવે છે ને.
ઓકે હા હા સુ કે બાકી કેવો કે આજનો દિવસ
આજનો દિવસ પૂછો જ નહીં આજે તમે શું કર્યું ખબર એકદમ મજા મજૂરોની જેમ મજૂરી કરી છે મે તો આજે.
હા એજ ને તો બધું તો પેકિંગ કરવું વાઇન્ડઅપ કરવું તો
પેકિંગ નહી આ પલંગ મેં ખોલ્યું એમાં પછી મારી સાસ છે એ ને મારા છોકરાઓ બધા ના છેને જૂના કપડા કપડા મને મળ્યા તો બધા જ જુના કપડાં મેં કાઢ્યા ને પછી પોટલા બાંધ્યા. ને સાઈડ પર મૂકી પછી અમારા કામ વાળા બેન આવે છે ને એમને કીધું કે બહાર હતો એટલે પેલો જે કપડા આપીને વાસણ આપે છેને
હા હા હા. હા મને ખબર છે.
એને બોલાવી લાવી પછી ઘરે પેલું તગારા ને બધું લઈ આવ્યું હતું તો મેં તગારો લીધો એની પાસેથી પ્લાસ્ટિક નું આવે ને
હા હા હા.
તો બીજું કઈક બીજું કઈ નહી ગમ્યું વાસણ આજ ગમ્યું મેં કીધું કપડાં તું લઈ જા ને. ભંગાર જૂના જમાના ના કપડા હતા બધું આપી દીધું ને સેટી આખી ખાલી કરી નાખી એમાં મારી બહુ વાટ લગી ગઈ આજે.
હા એવું કઈક કામ લઈએ ને એટલે બહુ ટાઈમ વહ્યું જાય કામ થઈ જાય પણ આપણો ટાઈમ એમાં વયો જાય
હા એજ ને એજ ને.
અમારે બાજુ આવે છે લેવા તો પૈસા એમ કે આપડે કઈ વાસણ ન જોઈતું હોય ને તો એ લોકો પૈસા એ આપી દે જૂના કપડા
અચ્છા અહિયાં તો નથી એવું અહિયા તો પેલું વાસણ એકદમ ભંગાર જેવા વાસણ હતા મેં કીધું પેલું તગારું કામ તો આવશેને એટલા માટે વાસણ ઘસવા માટે જોઈતું હોય ને. મેં કીધું એ પ્રમાણે એમ વિચારીને લીધું બાકી સ્ટીલ ના જે હતા ને બહુ ગંદા હતા એટલે કઈ કામ ના નઈ હતા વાસણ.
હા હા બરાબર છે અને અમારે તો છે ને એક એવા જાણીતા છે એક બે જણા તો અમાર જે વાસણ જોઇતા હોયને અમે કઈએ આ વાસણ લઈ આવજ ને કપડા લઈ જજે.
હા તો તો બહુ સારું.
એટલે અમે તો એની ડીલ કરી લઈએ તો થેલી નો ત્રણ નો સેટ આવતો હોય સ્ટીલ નો કે પછી ડબલાનો સેટ તો એતો અમે એવું મંગાવી લઈએ કે આમ કે ઢાંકવા માટેનુંને બધું આપડે આવે ને એવું હસેલો જેવું ને એવું બધું તો એને કહીએ વસ્તુ જોઈએ ને તો તું લઈ આવજે. તો કપડાં કાઢી દેસો આવે થોડાક પછી પાછી
હા મે મારું જૂનું ઘર હતું ને ત્યારે છે ને ત્યાં છે ને બહુ એવા આવતા એમાં બહુ સારા સારા વાસણ ના લઈ આવતા ને પેલું પેલું રોટલી વણવાનું તે બધું ચકલા વેલા ને એ બધું પણ સારું સારું લાવતા. ને સ્ટીલના પણ સારું સારું લાવતા ત્યારે તો મેં બવ લીધું. ત્યારે તો મેં પેલું કાંદા અને બટાકાના મૂકવાનું જે સ્ટેન્ડ આવે છે ને તે પણ લીધું હતું બહુ મસ્ત હતું. અત્યાર સુધી ચાલે છે પણ આ નવા ઘરમાં છે ને કોઈને અંદર સોસાયટીમાં આવવા જ નથી દેતા તો હ તો ચિલ્લા ચાલુ જે પાસ થ તો એમને જ આપવું પડે ને શું પછી કપડાં લઈને ક્યાં મે જવાની
ના એતો એ તો છે જ તો આપડે તોમ થાય કે ઘરમાં જગ્યા થઈ જાય તો
હ
તો કે બીજા પાછા લઈ એને રાખવાના હોય ને
હા એજ નને એજ નને
એટલે ઘરમાં તો આપડે હોય કબાટ અને ફ્રીજ પછી એ એવું બધું આપડે હોય એટલું થોડું
હા હાા એજ ને તો આમાં જ મારો આખો દિવસ ગયો તમારું શું કેવું ગયોું દિવસ શું કર્યું
મારે બસ મેં આજે છે ને એક થોડુંક મવી ને એવું બધું જોયું ના સિરીઝ જોય છે હા
બરાબર હા સારું કર્યું ને તમારી છોકરીનો સ્કૂલ નો પેલો દિવસ અચ્છા હા હા તો કેવું રહવું સ્કૂલમાં
હા ના સારું છે સ્કૂલમાં આજે તો ઓછા જ સ્ટુડન્ટ હતા
હે ઓછા જ હશે નઈ ભણવાનું કઈ ઇન્ટરેસ્ટ પણ નહી હશે
નહી ના ના આજે કઈ બહ કરાયું જ નથી એક મેથ્સમાં જ થોડુંક કરાવ્યું ને આ લોકોને બુક્સ તો હજી આવી નથી તો મેડમ શું કરે કે પીડીએફ હા હજી એને થાય એવી તો બે ચેપ્ટરની પીડીએફ મેડમે મોકલી દીધી આપણને એ કે તમાને પ્રિન્ટ આઉટ લઈ આવજો અત્યાર સુધી શું હતું કે પ્રિન્ટ આઉટ સ્કૂલ માંથી આપતા હવે એ પણ બંધ કરી દીધું પ્રિન્ટ આઉટ તમે તમારી રીતે લઈ લ લો અમે તમને ફાઇલ મોકલી દઈ
ફીસ બેબેરિયલ વધાર દર મહિને તો એમને આપવું નહી જોઈએ
જોઈ ને પણ તો એ આવી રીતે છે એ લોકોનું હ તો કે તમે તમારી બધું લઈ આવો એમ અત્યાર સુધી આપતા હતા પણ હવે પછી હવે કેમ કે બુક્સ આવતી જ નથી તો એક બે પીડીએફ આપે સ્કૂલ વાળા પછી તો આપેને કે અમે થોડું બધું પ્રોવાઈડ કરી હા હા એટલે એવું બધું ચાલે છે એટલે નવમાં ના હા નાઇન્થ વાળ તો નાઇથમાં તો આ પ્રોબ્લેમ થાય ટેન્થમાં થશે
હા તો તમે પછી આજે વેલા ઉઠ્યા હશો ને
હા હું હ ફાઈવ થર્ટી હા સાડા પાંચ સાડા પાંચ વાગે
નહી
તો એજ ને એટલે સાાડા છે તો નીકળી જવું પડે એ પોણા સાથે પોહોંચવું હોય ને એટલે હા હાા તો બસ આજે તો આખો દિવસ એમાં બીઝી
હા બરાબર
હા હા હા તો શુંભકી્ય જમવાનું શું બનાવી તો હોય છે બપોરે
હા આજે બપોરે શું બનાવ્યું હતું હા પેલું મટર પનીર બનાવ્યું હતું તે મારા માટે એજ પડ્યું છે મેં તો એજ ખાઈ લેવા હોીધું થોડું તો હું એજ ખાઈ લેવા ને છોકરાઓ સેન્ડવીિચ કહી છે અને બીજો ક છે પનીર નો પરાઠો તો એવું
હ
કરી દઈશું મારા હસબન્ડ તો બહાર ગયા છે કામ કામ પર એટલે કામ છે એમનેથી તો કાલે રાત્રે આવશે એવું છે
હા હા હા હા બરાબર છે એ એક મિનટો પ્ મેસેજ કર તો પારથી મારા મોબાઈલ ફોન આવે છે. હા હા હા તન્ય ચાલુ રાખજે ઓકે મેંું શાન કીધું છે એ લઈ લે છે, હા.
હા હા. હાલો.
હા બીજું બોલો હું. આ પેલું એટેક બેટેક પાછા થયા છે ને. એ બાજુ. કુવત કથ રોમાન આપણા બધું અહંયા સાંભળ્યું બધું આ બધું ક્યારેય આ બધું પતશે મને તો એ થાય હલો. હલો હલો હલો. હલો. હલો હલો. હલો હલો હલો હલો.
હા હા એ એક એક મિનટ હો તું રેડી થઇ જતા જજ કરે હા હા હલો હલો હલો
હા હા બોલો.
હા તાની મારે છે ને ફોન આવી ગયો હતો એટલે થોડુંક એમાં ડિસ્ટર્બ થઈ ગયું હતુ.
અચ્છા થઈ ગઈ વાત?
હા હા થઈ ગઈ વાત તારી પણ ચાલુ હતી ને એ પણ ચાલુ હતું એવું થઈ જાય
અબ ખબર નહ મેં તો પહેલી વાર સાંભળ્યું છે. કોઈ મને કીધું નથી પણ તમે કોઈ સાથે વાત તે મને કઈ નથી સંભળાયું.
ઓ અચ્છા બરાબર હા હા હા એટલે મને બે વયસ આવતા હતા તારો એ આવતો હતો. અને ઈ પણ આવતો હતો હ.
અચ્છા મે કે. થી કે આ બધું વોડ નું હજુ ચાલુ જ છે બધું આ બધું. કત ને બધું ઓમાન માં ને બધું. આજે બધું ન્યુઝ જોયું મારી મમ્મી તો બહ ભીગઈ.
હા હા હા પાછું થયું છે હ હા હા.
એજ નહી એજ ન મેં મારી મમ્મી ને એજ કીધું કે બધું દૂર દૂર છે બધું બહુ ટેન્ન નહી લેવાની
હા હા હા હા હા ના ના એવું નથી પણ દૂર દૂર છે બધું એટલે થોડું ઘણું તો બધી જગ્યાએ પાછું ચાલુ થયું છે જ હતું એવું
હા એજ ને એ મમ્મી એમ જ કીતીી હતી કે આટલો વખત થઈ ગયો ભ પતાવી દેવું જોઈએ ને ભાઈ
હા હા હા એજ એજ નેને વચ્ચે શાંતિ હતી. હમણાં એક મહિનો થતા નતો એટલો કઈ પ્રોબ્લેમ પણ પાછો ચાલુ થયો.
હા એ જ નહ એ જ નહી.
હા હા એજ એજ ને તો પાછું ચાલુ થયું આ લોકોને શાંતિ ન થતી
હા બધાને બધાને હેરાન કરીને શું મળે છે મને તો એ થાય
હા એજ એજ ને તો આમાં છે ને આપડે મોંઘવારી અહિયાં વધી જાય. પ્લસ નાના લોકો જે છે ને એને વધારે પ્રોબ્લેમ થાય. હા એજજ ને એ લોકો તો ક ઉપર ના પ બેઠા એને કે એવો પ્રોબ્લેમ નથી થતો પણ બાકી આ બીજા બધાને થાય માણસો ને એ તો થોડોક એ ડર નો માહોલ થઈ જાય ને એવું બધું થોડુંક થાય તો
હા બરાબર
હા હા તોલે હમણાં જો બસ આ છોકરાને જવું તું પાર્ક માં તો મેં કીધું જવું હોય તો પણ ગરમી પણ છે અને રમોની એટલે આર્યનો ફ્રેન્ડ છે ને વીર તો એનો ફોન હતો કે આર્યને મોકલો તમે પાર્કમાં જાવું છે મારે
હા હા તો પછી તમે મોકઈલ લો એમ
ના એના આવે છે તેના પપ્પા લેવા આર્યને કેમ એકલો ન જાય દૂર થઈ ને થોડુંક અમારા ઘરે થી
હા ને પછી રોડો ક્રોસ ક્રોસ કરવાનું છે
હા હા એજ એજ ને તો વે કેસે ન ત ક્રિષા જતી પણ હવે આજેને સ્કૂલ ખુલી તો પ્રોજેક્ટને એવું ઘણું બધું બનાવવાનું છે તો ઈ એમાં બીઝી છે હા એટલે પછી હું કહું તો એકલું નથી જવું તો આ ફોન નો ફોન એ હતો હું તેડી જાઉ એને
હા હા બરાબર બરાબર
હા એટલે બસ જોઈએ છે છે છે છ વધારે છે એ વધારે છે એજ ને તો કેમકે આ મહિનો તો હ જે એવું કે છે કે આ મહિનો તો રેવાની જ છે પછી ઓગસ્ટમાંને એમ થોડીક ઓછી થાય હા
હા હા બરાબર
હા હા એચના એટલે અવાજ આવે થોડોક આ વરસાદ જ્યાં થયો ને ત્યાં થોડી ઠંડક છે બાકી તો બધા ને ગરમી તો ચાલુ જ છે એમ
હા ને પાર્કમાં તો વેકેશન ના લીધે બધા એટલે લોકોથી ભરાયેલું જ હશે ને માથાકૂટ
હા હા હા હા પાર્કમાં તો હોય છે ઘણા હાલવા વાળાને બધા એ હોય છે હા ના ઘણા હોય છે હ પણ છો છોકરાઓને ગરમી ના લાગે એને વાંધો ના આવે પણ આપણે બેસીએ ને તો આપણને લાગે
હા એજ ને એજ ને
હા હા એજ એટલે આખો દિવસે અમારે ઘરે શું કરે છોકરા બહાર લોબી માં રમે ફૂલ ગરમી થાય વરી પાછા ઘરમાં આવે કે વળી નો ને એવું બધું રમે વળી પાછા બહાર જાય ને એટલે એવું બધું ચાલે
હા બરાબર બરાબર
પચાસ
બીજું બોલો આઈ થિંક હવે તમે કરો છો મને
હા એક કોલ હું કરું છું ઓ કે પછી મારે રસોઈ કરવી બરાબર
હા પછી આપણે જ જમી લઈશું પછી વાત કરીએ રાત્રે પછી
ઓકે ઓકે તો એક કરવું અત્યારે કે પછી કરવું શું ઓકે હા ભલે એક કરી લો હા હા
હા હું થયું આ